હેલો.
હજો
હા, તમને મારો અવાજ આવે છે? હા, નમસ્કાર તો આજે આપણે એડવેન્ચર ટ્રાવેલ છે, એ વિશે વાત કરીશું.
હા, એડવેન્ચર ટ્રાવેલ આજે ઘણા લોકો માટે રસપ્રદ વિષય બની ગયો છે.
હા, એડવેન્ચર ટ્રાવેલ એટલે એવું પ્રવાસ છે, માં રોમાંચ, નવી જગ્યાઓ અને પ્રાકૃતિ નું અનુભવ. મળે છે.
સાધારણ પ્રવેશ કરતા એડવેન્ચર ટ્રાવેલમાં વધુ ઉત્સાહ અને અને સક્રિયતા હોય છે.
હ, લોકો જે રોજિંદા જીવન હોય છે, એમાંથી થોડો અલગ- અલગ અનુભવ લેવા. ફરવા માટે એડવેન્ચર કરતા હોય છે.
આ પ્રકારના પ્રવાસથી શારીરિક અને માનસિક બંને રીતે તાજગી બને છે.
હ, આમાં આપણે ટ્રેકિંગ, હાઈકિંગ, કેમ્પિંગ સફારી. વોટર સ્પોર્ટ્સ અને એવી ઘણી બધી એક્ટિવિટીઝ નો સમાવેશ થાય છે.
દરેક એક્ટિવિટીની પોતાની અલગ મજા અને મહત્ત્વ હોય છે.
હા, તો ચલો, આપણેે પહેલા ટ્રેકિંગ વિશે વાત કરીએ.
ટ્રેકિંગ એડવેન્ચર ટ્રાવેલની સૌથી લોકપ્રિય એક્ટિવિટીમાંથી એક છે.
હા, ટ્રેકિંગ એટલે આપણેે પહાડો, જંગલો. અથવા કુદરતી રસ્તાઓ પર લાંબા અંતર સુધી ચાલ
ટ્રેકિંગ કરવું લોકો ટ્રેકિંગ કરતા લોકો પ્રકૃતિને નજીકથી જોઈ શકે છે.
હા, ટ્રેકિંગ દરમિયાન સુંદર દ્રશ્યો જોવા મળે છે.
કેટલાક ટ્રેકિંગ રસ્તો અહ રસ્તો સરલ હોય છે અને કેટલાક મુશ્કેલ હોય છે.
હા, ટ્રેકિંગમાં શરીરની તાકાત અને સહનશક્તિ નો પણ ઉપયોગ થતો જ હોય છે.
એક્ટિવિટીથી નિયમિત ચાલવાની આદત પણ વિકસે છે.
હા, આપડે જે પહાડી વિસ્તારમાં ટ્રેકિંગ છે, એ ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે.
ટ્રેકિંગ કરતા સમય પ્રકૃતિની સુંદરતા વધુ નજીકથી અનુભવ છે અનુભવાય.
હા અહ સવારે ટ્રેકિંગ કરવું ઘણા લોકો પસંદ કરતા હોય છે.
સવારનું વાતાવરણ શાંત અને તાજું હોય છે.
હમ્મ, આપણે જે ટ્રેકિંગ હોય એ કરતા સમય આપણે જે યોગ્ય જોતા અને જરૂરી સામાન લઈ જઉં એ બહુજ મહત્વનું છે.
આ રીતે યાત્રા વધુ સુરક્ષિત બની શકે છે.
હા, તો આના પછી હવે આપણે હાઈકિંગ વિશે વાત કરીએ.
જરૂર હાાઈકિંગ અને ટ્રેકિંગ સામાન લાગે છે પણ તેમાં થોડો ફરક
હા, હાઈકિંગ જે છે એ સમય રીતે નાના અંતર સુધી કુદરતી રસ્તા પર ચાલવાની એક્ટ વીટી છે.
હાઇકિંગમાં ઘણી વખત એક જ દિવસમાં યાત્રા પૂરી થઈ શકે છે.
સક્રિય રહે છે.
આ એક્ટિવિટીમાં પ્રકૃતિ સાથે સમય પસાર કરવાની તક મળે છે.
જંગલો અહ ટેક-ટેકરીઓ અને કુદરતી બગીચાઓ હાઇકિંગ માટે સર
હાઇકિંગ દરમિયાન પક્ષીઓ અને વનસ્પતિ પણ જોઈ શકે છે.
હા, હાાઈકિંગમાં મોટા ખર્ચાની પણ જરૂર નહી હોતી કઈ.
એટલે આ ઘણા લોકો માટે સરળ એડવેન્ચર એક્ટિવિટી ગણી શકાય.
હ હા અહ તો આના પછી હવે આપણે કેમ્પિંગ વિશે વાત કરીએ.
કેમ્પિંગ એડવેન્ચર ટ્રાવેલનો ખૂબ રસપ્રદ ભગ છે.
હા, કેમ્પિંગ એટલે ખુલ્લી જગ્યામાં આપણે ટેન્ટ લગાવીને રહેવું.
આ અનુભવો શહેરી જીવનથી અલગ હોય છે.
હા, કેમ્પિંગ દરમિયાન લોકો પ્રકૃતિ વચ્ચે સમય પણ પસાર કરી શકે છે.
રાત્રે આકાશમાં તારા જોવાની પણ અનોખી મજા હોય છે.
હા, કેમ્પિંગમાં ગ્રુપ સાથે રહેવું પણ એક રસપ્રદ વિષય બની જાય છે.
લોકો એકબીજા સાથે વાતચીત કરી શકે છે.
હા, કેમ્પિંગ થી જે પ્રકૃતિ પ્રતિ સમ્માન છે એ વધે છે.
આ એક્ટિવિટીથી સરળ જીવનનો પણ પ્રિયય મલે છે.
હા કેમ્પિંગ કરતા સમય આપણે સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
કચરો ક્યારે પણ ખુલ્લી જગ્યામાં મૂકવો જોઈએ નહીં
હા પ્રકૃતિની રક્ષા કરવી દરેક પ્રવાસી ની જવાબદારી બનતી હોય છે. .
બિલકુલ સાચું એડવેન્ચર સાથે જવાબદારી પણ જરૂરી છે.
હા તો આના પછી હવે આપણે જે વાઈલ્ડ લાઈફ સફારી છે. એના વિશે વાત કરીએ.
વાઇલ્ડલાઇફ સફારી ઘણા પ્રસન પ્રવાસનમાં લોકપ્રિય છે.
હા સફારી દરમિયાન વન્ય પ્રાણીઓ અને તેમના કુદરતી વાતાવરણમાં આપણે જોઈ શકીએ છે. .
આ અનુભવ શિક્ષણ અને મનોરંજન બંને આપે છે.
હ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભિયાનો સફારી માટે જાણીતા હોય છે.
ત્યાં સિંહ વાઘ હિરણ અને અન્ય પ્રાણીઓ જોવા મળે છે.
હા સફારી થી આપણે વન્ય જીવન વિશે ઘણું શીખવાવામાં મળે છે. .
બાળકો અને યુવાઓ માટે પણ આ ખૂબ ઉપયોગી હોય છે.
હા આપડે સફારી દરમિયાન માર્ગદર્શક ની સલાહ નું પાલન કરવું જ જોઈએ. .
આ સુરક્ષા માટે ખૂબ જરૂરી છે.
હ પ્રાણીઓને હેરાન કરવું અથવા અવાજ કરવો યોગ્ય નહીં હોતું.
તેમના કુદરતી જીવનનો સન્માન કરવો જોઈએ.
સફારીથી આપણે જે પર્યાવરણ પ્રતિ જાગૃતિ પણ વધે છે. .
તેમને કુદરતી જીવનનો લોકોને પ્રકૃતિ બચાવવામાં મહત્ત્વ સમજાવું છે.
હા એડવેચ ર ટ્રાવેલનો આ ભાગ ખૂબ જ ગવંતરિત કહી શકાય.
હા રોમાંચ સાથે માહિતી પણ મળે છે.
હા તો આના પછી હવે આપણે એડવેન્ચર ટ્રાવેલ ના બીજા મહત્વપૂર્ણ ભાગ આ વિશે પણ ચર્ચા કરીએ.
હા હવે વોટર સ્પોર્ટથી શરૂઆત કરીએ.
વોટર સ્પોર્ટ્સ જે છે એ એડવેન્ચર ટ્રાવેલને ખૂબ જ લોકપ્રિય ભાગ છે. .
આ એક્ટિવિટી સમુદ્ર નદી તલાવ અને અથવા અન્ય જલ ક્ષયમાં થાય છે.
હા વોટર સ્પોર્ટ્સમાં ઘણી વિવિધ એક્ટિવિટીઝ જોવા મળે છે.
ઉદાહરણ તરીકે બોટિંગ કયાકિંગ રાફ્ટિંગ અને સર્ફિંગનો સમાવેશ થાય છે.
હા આ એક્ટિવિટીસમાં રોમાંચ અને આનંદ બંને મળે છે.
જલ સાથે સંબંધિત હોવાથી આ એક્ટિવિટીઝ લોકોને અલગ અનુભવો આપે છે.
. હા એમાં રાફ્ટિંગ જે છે એ ખૂબ જ રસપ્રદ વોટર સ્પોર્ટસ છે.
રાફ્ટિંગમાં લોકો ખાસ બૂટમાં બેસીને નદીના પ્રવાહ સાથે યાત્રા કરે છે.
. હમ્મ કેટલીક નદીઓમાં તેજ પ્રવાહ હોવાથી રોમાંચ વધી જતો હોય છે. .
આ એક્ટિવિટીમાં ટીમવર્ક પણ ખૂબ જરૂરી હોય છે.
હ રાફ્ટિંગ જેજ કયાકિંગ હોય છે એ પણ એક લોકપ્રિય એક્ટિવિટી બની ગયું છે.
તેમાં વ્યક્તિ નાની બોટ ચલાવીને પાણીમાં અગલ વધે છે.
હમ્મ કયા કિંગથી સંતુલન અને નિયંત્રણની કલા વિકસે છે.
હ આ એક્ટિવિટી પ્રાકૃતિના નજીકથી જોવાની તક પણ આપે છે.
હ જે સર્ફિંગ છે એ પણ એક પ્રસિદ્ધ વોટર સ્પોર્ટ્સ છે.
હા તેમાં પાણીની લહેરો પર બોર્ડની મદદથી સફર કરવામાં આવે છે.
હ સર્ફિંગમાં જે અભ્યાસ છે અને ધીરજ છે એ બંને જરૂરી હોય છે. છે.
યોગ્ય તાલીમ વિના આ એક્ટિવિટી કરવી ઉચિત નહીં.
હા, વોટર સ્પોર્ટસ કરતા સમયે આપણે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું પડે છે.
હા ધારો કે આપણે લાઈફ જેકેટ અને સુરક્ષાના સંંધાનોનું ઉપયોગ કરવો જરૂરી છે.
હ જે પરિચ્ચિત માર્ગદર્શક હોય એમની હાજરી પણ મહત્વપૂર્ણ હોય છે.
આ રીતે જોખમ ઓછું થઈ શકે છે.
હ વોટર સ્પોર્ટ્સથી ટુરિઝમને પણ પ્રોત્સાહન મળે છે.
જલાશયવાળા વિસ્તારમાં ઘણા પ્ર પ્રવાસીઓ આવ આવવા વા લાગે છે.
હ આના પછી હવે આપણે જે માઉન્ટેન એક્ટિવિટીઝ હોય છે એના વિશે વાત કરીએ.
માઉન્ટેન એક્ટિવિટીઝ એડવેન્ચર ટ્રાવેલનું એક મોટું અકર્ષણ છે.
પહાડી વિસ્તારમાં ઘણી વિવિધ એક્ટિવિટીઝ કરી શકાય છે.
તેમાં રોક ક્લાઇમ્બિંગ, માઉન્ટેન ક્લાઇમ્બિંગ અને અન્ય સાહિત્યિક પુર્વાઓનો કમ આવેેશ થાય છે.
રોક ક્લામ્બિંગમાં અ ખાડકો પર ચડાવીનો ઉપયોગ થાય છે
આ એક્ટિવિટીમાં શારીરિક તાકાત અને ધ્યાન બંને જરૂરી હોય છે.
માઉન્ટેન ક્લાઇમ્બિંગ તેના કરતાં વધુ મુશ્કીલ ગણી શકાય.
તેમાં મોટા પહાડો પર ચઢવાનું લક્ષ્ય હોય છે.
હ આ કાર્યમાં યોજના અને તૈયારીનું મહત્વ ઘણું હોય છે.
યોગ્ય યોગ્ય સાધનો વિના આ પ્રવૃતિ કરવી સુરક્ ક્ષિત નથી.
પહાડી પ્રવૃત્તિઓમાં હવામાન પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
વરસાદ, પવન અથવા ઠંડી યાત્રાને પ્રભાવિત કરી શકે છે.
હ તેથી હવામાનની માહિતી પહેલાથી જ આપણે મેળવી લેવી જોઈએ.
હ. હવે આ એડવેન્ચર ટ્રાવેલ પર આપણે બહુ બધી વાતો તો કરી શકીએ. અને આપણે આની જોડે આગળ ફરી વાત કરીશું.
હા સારું.